હેલો કેમ છો?
એમાં છો તમે કેમ છો?
અમે પણ મજામાં. શું કરતા હતા તમે?
બસ! બેઠા હતા હવે આપડો આજનો છે ને ટોપિક છે ને આપણે જુનાગઢ વિશે વાત કરવાની છે. એમ કે જુનાગઢ છે જુનાગઢ એ સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર વિસ્તાર. વિસ્તારમાં આવેલું અત્યંત પ્રાચીન અને. ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ શહેર છે. જુનાગઢ નામનો શબદી અર્થ જુનોગઢ અથવા તો હોય. જૂનો કિલ્લો થાય છે ત્યાં ગિરનાર પર્વતની તળેટી માં. વસેલું આ શહેર તેનો ભવ્ય ઇતિહાસ અને ધાર્મિક મહત્વ અને. પ્રાૃ પ્રાકૃતિક સૌંદર્ય માટે જાણીતું છે. જેમાં આપડે વાત કરીએ. તો ત્યાંના મુખ્ય સ્થળ આકર્ષક સ્થળ છે જે છે ને. એમાં આપડે ગિરનાર પર્વત ગુજરાત નો સૌથી ઊંચો પર્વત. છે અહી નવ હજાર નવસો નવણું પગારયા છે અને. અંબાજી મંદિર પછી નેમીનાથ જૈન દેરાસર તથા દત્તાત્રેય જેવા ખીથળ આવેલ હવે અહીં રોપવેની સુવિધા પણ ઉપલબ્ધ છે જેમ કે પેલા માણસો શું છે કે પગથિયા ચડીને જા તો બધા માણસો તો ચડી નહતાંકતા એટલે અમુકનેકલીફ પડતી હતી તો એને ઓલા ડોલીમાં બેસાડી પણ લઈ જતા હતા પણ હવે ત્યાં સરકાર તરફથી છે ને એલે રોપ વે ની સુવિધા પણ આપવામાં આવેલી છે અ ત્યાર પછી આપડે વાત કરીએ તો અિયાં ઉપરકોટ નો કિલ્લો પણ છે જેનું તમને વાત કર્યું તો ઈશા પૂર્વ છે ને એમાં ત્રણસો ઓગણીસ માં મોર્યો સામ્રાજ્ય દરમિયાન બંધાયેલા પ્રાચીન કિલ્લો છે એમાં અડી કડી વાવ પછી નવગણ કુવો પછી બોધની ગુફાઓ અને તોપો પછી નીલમ અને માણેક આવેલા છે જ્યાર પછી શ મોબ મકબરો પણ છે એની અનોખીનેક ગોથિત તથા ઇન્ડો ઈસ્લામિક વાસ્તુકળા માં જાણીતો છે તો તમારે શું કેવું છે આ વિશે
હા મને પણ ખબર જ છે કે ગિરનાર આપડે જુનાગઢ જઈ તો ગિરનાર જવાની તો બહુ મજા આવે તમે જેમ વાત કરી એમ હ કે ત્યાં તો નવ હજાર નવસો નવ્વાણું ઉપગથ થયા છે એ વાત તો તમારે એકદમ સાચી છે પરંતુ ત્યાં છે ને ગિરનાર ની આસપાસ છેને હરિયાળી અને જંગલો સમૃદ્ધ વિસ્તાર છે અને ત્યાં પણ હ ને વન્ય જીવન આવેલું છે અને આ વિસ્તાર હે ને ગિરનાર ના વન્ય જીવન અભ્યારણ તરીકે પણ ઓળખાય છે અને જ્યાં એક પ્રકારના પક્ષીઓ પ્રાણીઓ અને ઔષધિક વનસ્પતિ જોવા મળે છે અને કુદરત પ્રેમી અને પ્રવાસીઓ માટે પણ ગિરનારને આકર્ષણ સ્થળ છે દર વર્ષે તમને ખબર હોય તો કે ત્યાં મહાશિવરાત્રી ના અવસરે ગિરનાર ખાતે ભવનાથ નો પ્રસિદ્ધ મેળો ભણાય છે જેમાં દેશ વિદેશમાંથી નજાર ભક્તો અને પ્રવાસીઓ મેળામાં ભાગ લેવા આવે છે. આ મેળો ગુજરાત ની સંસ્કૃતિ અને પરંપરા નું સુંદર પ્રતિબિંબ છે. ગિરનાર માત્ર એક પર્વત નથી પરંતુ આસ્થા ઈતિહાસ સંસ કૃતિ અને કુદરતી સૌંદર્ય ન અનોખું સંગમ છે અને દરેક ગુજરાતી માટે ગિરનાર એ ગૌરવ નું પ પ્રતિક છે તમે પણ કઈક જણાવો મને ગિરનાર વિશે.
ગિરનારમાં છે ને જુનાગઢ જે શહેર છે એક ઐતિહાસિક શહેર છે ને ત્યાં ઘણી બધી જોવા તો છે ને ત્યાં છે ને દર વર્ષે લાખો ટુરિસ્ટ આવે છે જોવા જો ગિરનાર પર્વત છે ને તેમની બાજુમાં દા પણ છે પછી ત્યાં આપડે જોઈએ તો ફરવા માટે સકારર બાગ પણ છે જેમાં બધા આપણેે એસી એના એશિયા ના માત્ર એક જ ઓલ શું કેવાય આપણે એશિયાક સિંહ ના સર્વધન માટે પ્ર છે. પછી ત્યાં આપડે અશોક નો શિલાલેખ પણ છે. ગીર ના જવાના રસ્તે આપડે રસ્તે જયારે ચડે ને જય્યારે સમ્રાટ અશોક નો ઈશા પૂર્વ બસો પચાસ નો ગ્રામ્ય લિપીમાં કુતરાયેલો શિલાલેખ પણ આવે છે. અને ત્યાંનો ઈતિહાસ તો છે ને આમ બહુ મહત્વનો છે જેમ કે આપડે વાત કરીયે ને તો મૌર્ય અને ગુપ્ત કાળમાં જે છે ને મૌર્ય અને ગુપ્ત અને વલ્લભી શાસકો દરમિયાન જુનાગઢ એક મહત્વપૂર્ણ રાજ્ય રાજકીય કેન્દ્ર હતું. એ આપડે નવગણ અને રાખોર પછી ખેંગાર પછી ચીડાસામા રાજપૂત રાજાનું ને રાશન કાર્ડ માં જુનાગઢ સુવર્ણ કાર્ડ જોયો. લોક લોક વાર્તાઓ અને લોકસંગીત માં પણ નવગણ અને સોરઠ ની વાતો અમર છે જેમ કે આપડે તેમાં વાત કરીએે તો ત્યાં નવાબી શાસન પણ રહ્યું છે કેમ કે નવાબી શાસન છે ને આઠ સો અડતાલીસ થી લઈને ઓગણીસો સુડતાલીસ સુધી જુનાગઢ પર બાબી વુ નાસ્દીન નવાબો નું શાસન હતું આઝાદી પછી નવાબે પાકિસ્તાન સાથે જોડાવાનો નિર્ણય કર્યો હતો પરંતુ આઝાદી
હુકુમટ આંદોલન લોકમત બાદ છે ને નવ નવેમ્બર ઓગણીસો સુડતાલીસ ના રોજ જુનાગઢ ભારતમાં ભારત માં સંસમાં જોના તો. એટલે આપણે સંસ્કૃતિકની સરખામણી કરીએ તો આપડે ત્યાં ભક્ત કવિ નરસિંહ મહેતા અને આદ કવિ નરસિંહ મહેતા ની આ કર્મ ભૂમિ છે તેમની સ્મૃતિમાં મહેતાનો ચોડો જુનાગઢમાં પણ આવેલો છે. પછી ત્યાં આપડે જોઈએ તો જુનાગઢ જે છે ત્યાં તો આજ બાજુમાં આપડે ગીર ગીર પણ છે. તો ત્યાંની કેસર કેરી અને ત્યાં ને આપડે ગીર એટલે આપણે શું છે કે કેસર કેરીનો વિસ્તાર પણ કહી શકી તેની મીઠાશ અને સુગંધ માટે છે ને તે વિશ્વભરમાં પ્ર પ્રખ્યાત છે અને તેના વિશે શું કેહેશો તમે.
હા તમે જેમ વાત કરી કે ગીરની અ નેશનલ પાર્ક ની ને ખાસ કરીને કેરી તો ત્યાં બહું મસ્ત મળે છે. પરંતુ હે ને ગીર નેશનલ પાર્ક હે ને એની હું તમને થોડીક વધુ માહિતી આપું કે તે હેને ગુજ ગીર સોમનાથ જુનાગઢ અને અમરેલી જિલ્લા માં આવેલું. ભારતનું વિશ્વવિખ્યાત. રાષ્ટ્રીય ઉદ્યાન પણ છે જે ગીર નેશનલ પાર્ક છે ને એ. અને આ ઉદ્યાન સમગ્ર વિશ્વમાં એસે ટકી સિંહ ના. એક માત્ર કુદરતી નિવાસ સ્થાન તરીકે પણ ઓળખાય છે. ત્યાં કુદરતી નું સૌંદર્ય સમુદ્ર જેવક વિવિધતા. અને સફળ વન્ય જીવન સંરક્ષણ ના કારણે ગીર નેશનલ. પાર્ક ભારત નું ગૌરવ ગણાય છે. તમને ખબર હોય તો તેની સ્થાપના હે ને વર્ષ ઓગણીસો. ત્રાસઠ માં વન્ય જીવના સંરક્ષણ અભ્યારણ્ અને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે. કરવામાં આવી હતી અને ખાસ કરીને તે જંગલમાં. ઘણા બધા પશુ પંક્ષીઓ જોવા મળે છે. જેમ કે દીપડો હૈ ચીતલ હૈ સાબર હૈ નીલગાય હૈ. ચિકાર હે. જંગલી ડુક્કર હે મ મગર હૈ અનેક પ્રકારના પક્ષી. ઓ જોવા મળે છે. અને એની સાથે સાથે આપણને કુદરતી સૌંદર્ય પણ જોવા મળે છે. જે ગીરના જંગલોમાં હરિયાળી નદીઓ ટેકરીઓ. અને વિવિધ પ્રકારની વનસ્પતિ જોવા મળે છે જે વર્ષ. સાદી ઋતુમાં સમગ્ર વિસ્તારને વધુ મનોહોર બનાવી જાય છે. આ જંગલ એ અનેક પ્રાણીઓ અને પક્ષીઓ માટે સુરક્ષ. નિવાસ સ્થાન છે. અને ગીર નેશનલ પાર્કમાં હે ને તમને ખબર હોય તો કે જીપ્સ. સફારી દ્વારા હે ને પ્રવાસીઓને જંગલની. મુલાકાત કરાવવામાં આવે છે. અને કુદરતી વાતાવરણ પણ આપડે નિહાળી શકીએ છીએ ને. તમને ખબર હોય તો ભારતમાં અને વિદેશ માંથી દર વર્ષે. હજારો પ્રવાસીઓ અહીં આવે છે. અને શિયાળાની ઋતુ માં ગીરની મુલાકાત માટે સૌથી અનુકૂળ. સમય માનવામાં આવે છે તમે પણ કઈક જણાવો મને.
પછી તો આપડે જુનાગઢ ની વાત કરીએ તો આપડે. ગિરનાર પર્વત વિશે તમને થોડું જણાવવું કેમ કે ગિરનાર પર્વત જે છે ને આપડો ગુજરાતી. એ ચોથો સૌથી છે ને ઊંચો અને પવિત્ર પર્વત છે. એ જુનાગઢ જિલ્લા હિન્દુ તેમજ જૈન બને. ધર્મ માટે એક અત્યંત મહત્વપૂર્ણ તીર્થ સ્થાન બને છે. અ ગિરનારની મુખ્ય વિગતો ભૂગોળ ની વાત કરીએ તો. ઉંચ છે ઊંચાઈ માં છે ને ગીરનાર પર્વતમાં. ગુજરાત નું સૌથી ઊંચું શિખર છે તેની સૌથી. શિખર ગોળખનાથ શિખર છે જેની ઊંચાઈ આશરે. એક હજાર એક. અગિયાર એક હજાર એકસો સત્તર મીટર છે અને. ફૂટ માં વાત કરીએ તો આપડે ત્રણ હજાર છસો ચોસઠ ફૂટ અને પગથ. થિયા. ગિરનાર પર શિખર સુધી પહોંચવા માટે આશરે નવ હજાર નવસો નવાનું પગ. થિયા આવેલા છે. રોપવે છે નેમાં બે હાજાર વીસ થી ગિરનાર ખાતે એશિયા નો સૌથી લાંબો મંદિર રોપ. વે શરૂ કરવામાં આવ્યો છે જેનાથી અંબાજી. મંદિર સુધી નવ થી દસ મિનિટમાં જઈ શકાય છે પછી આપણે એમાં ધાર્મિક. અને સંસ્કૃતિક નું મહત્વ જાણીએ. તો ગિરનાર ધાર્મિક દૃષ્ટિ દ્રષ્ટિએ છે ને વિવિધ ધર્મોને સંગમ. સ્થાન છે જેમ કે તેમાં આપડે જઈએ તો અંબાજી મંદિર પછી રોપવે જ્યાં પૂરો થાય છે ત્યાં અંબાજી માતાનુંું પ્રખ્યાત મંદિર આવેલું છે પછી આપડે ગોરખનાથ અને ગુરુ દત્તાત્ર શિખર ગિરનારના સૌથી ઊંચા શિખર અને ગોરખનાથને આગળ જતા ગુરુ દત્તા તેના પાદુકામણ મંદિર આવેલા છે જૈન દેરાસર પણ છે ગિરનાર પર આપડે બાવીસ માં જૈન તીર્થ ભગવાન ન નેમીનાથ નું પ્રાચીન અને સુંદર જૈન દેરાસર આવેલું છે તેમને અહીં જ મોક્ષ પ્રાપ્ત કર્યો હતોું તો આપડે આ જુનાગઢ ના ફરવા માટે ની બાબત માં આપડ આ ટોપિક પર વાત કરી તો હવે આ ટોપિક આપડે અહીિયાં જ પૂરો કરીએ છીએ
તો સારું છે આપણેે નેક્સ્ટ વીક મળી અને આપડે વધુ ડિટેલમાં વાત કરીશું ઓકે બાય